હાલો. બોલો?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
હાલો હા બોલો બોલો.
અવાજ આવે છે?
હા આવે છે આવે છે બોલો.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
કયની આ તારક મહેતા જોઉં છું.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
. તે જ ને શું કરીએ બીજું કઈક છે નઈ ઓપ્શન માં કે તપીવી મુવી જોવાનું હોય. અત્યારે મારી બેબી આવશે.
જોવાનું એ.
હું?
બધાકરતા સારું ઓપ્શન એજ ગણાય.
હા એજ ને ટી વી હા કોમેડી બી હોય ને એમ. સારું લાગે એમ.
હમ્મ.
બાકી તો અહીંયા અત્યારે મુવી માં તો કઈ સારું છે નઈ અને જોઈ સાઉથ ના મુવી જોઈએ અમે લોકો તો. .
મુવી આવું જ નથી સાઉથવી તમે જોવાનો તો સારી બી લાગે ને આમ થોડું કલ્ચરલ હોય.
હમ સાચી વાત છે પણ મને ગમે છે કારણ કે પહેલે થી જોયેલું છે ને. એટલે પણ એમાં કેવું છે ફઇટિંગને સાથે એક આપણને પેલું એ કહાની બી સારી જોવા મળે. પ્લસ આપણને પેલું કેવું એમ સસ્પેન્ડ હોય ને એની અંદર એટલે વધારે મજા આવે.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
હમ્મ અત્યારે તો પેદી પિક્ચરમાં આવ્યું હતુ. ખબર છે જોયું તમે પેલુ રામચરણ નું?
પેદી રામચરણ નું પિક્ચર હમણાં જ લાસ્ટ બે મહિના પેલા જ આયું તું. એ ક્રિકેટર બી બને, નહીં જોયું તમે ક્રિકેટર બી બને છે એ પછી પયો પેલું રનિંગમાં ભી જાય છે. અને કંઈક અહ શેમા હોય છે હવે ફૂટબોલ માં કંઈક શેમા હોય છે, એ ત્રણેય માં એરો ચેમ્પિયન હોય.
હા એ તો એવું જ ને. રિયલ સ્ટોરી જ બતાવે છે. ખબર ની હવે.
સ્ટોરી હોય કે હોય એમ. લાગે કે બનાયા જેવી છે, એના પર બનાવે પછી.
હા એ તો એવું જ ને. પણ સારું બતાવે છે આપણા આપલા પિક્ચર કરતા. આપડા પિક્ચરમાં તો કંઈ ઠેકાણો છે નહીં.
ઓ, હા, આખું એમનું ઠબ થઈને બેહી ગયું, કોઈ પિક્ચર બી બનાવા રેડી નથી.
હા. અને ઈ જ ને. પેલા જે હતા શાહરુખ ખાન, સલમાન ખાન હવે અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન આ બધા પેલા કેટલા મસ્ત હતા. અને અત્યારે તો હીરો જ નહીં ને, હિરોઈને નહીં.
કોઈ હવે આમ બરાબર ફીટ જ નહીં જોવા જાય તો આમ.
હા સાચી વાત.
ધાર્મિક રીતે એવું કલ્ચર કહાની ગમે બી, પછી તેના જે સાડી હોય બધું આમ ધાર્મિક રીતે બતાવે, જોવું બી ગમે એમ.
હા, સાચી વાત છે. વ્યવસ્થિત હોય ને એમનામાં કશું ખરાબ ના બતાવે એમ.
હમ્મ.
વ્યવસ્થિત હોય ને એટલે જ ગમે, બાકી તો કંઈ જોવાનું મે મન ના બાકી તો સિરિયલોમાં કંઈ છે નહીં, હવે-હવે સિરિયલ નવી-નવી આવે આ-આ દરેક લાફ્ટર ચેપ છે, બધા એ જોઈ, એ પણ સરસ આવે કિચન વાળું. કારણ કે એમાંય કોમેડી થતી હોય, અને આ બીજું પેલું અહ શું કેવાય પિક્ચર સિરિયલમાં બી હમણાં નવી કેટલી બી સીરિયલ હોય ને આગળ-આગળ જેટલું હારું બતાવે પાછળથી એવું ખેંચ-ખેંચ કરશે અને એટલે જ બંધ કરી દીધી મેં તો જોવાની.
હા. બોરિંગ ટ્રેક લઈને
સ્ટાર્ટિંગ-સ્ટાર્ટિંગમાં એક વરસ જોયું હોય ને એ આપણને, પછી એને જોયા જ કરવાનું મન થાય. પણ એમાં મેં તો હવે પેલે બહુ જોતી એવું, એટલે અનુપમા જોતા તને ખબર છે?
હમ્મ.
અનુપમા તો બહુ ચાલી બાપા બહુ ચાલી. આમ બધું કામ મૂકી રે છે એ અનુપમા જોવા બેહી જતી હું તો.
હા તો તમે જોવો તો ઘેરે ઘેર ચાલું હોય.
હવે તો બંધ કર દીધું. સિરીઝી ભી જોવા
કે આમ ટ્રેક, બહું બધાને ગમે નહીં, નાટક લાગે.
હા એટલે પછી ના ગમે.
હા એજ ને હવે શું કરીએ ચાલ્યા કરવાનું છે બધું નહી હમ્મ.
ના ચાલુ થાય ને તો હાલે
જઉ
એના કરતા ઓલિયુ સાઉથની સીરિયલ ચાલુ થાય તો બી હાલે
હા એવી આજુ વાજુ એમાં થોડી ઇન્ટરેસ્ટેડ બતાવશે એમા એક હારા એમારું બધા કાળા કાળા હોય હીરો ખાલી હારો હોય એ કાતો અને હિરોઈન થોડી એક ગોરી હશે બાકી તો બધા કાળા હોય
તારે તો સાઈડ ગોલવારા જો તો બધા એવા જ જોવા મળે
એક તો એવો આવે છે ને એની અંદર બાપા મારે હું તો એમ કે અરે કયા ઇંગલ થી લીધો હશે મે કીધું
પછી ઉમરવારી સ્ત્રી બી ગીતા જતો એજ ભયાનક ભયાનક લાગતી હોય દેખાવામાં
એ લોકા ન એ લોકોને હેર જોયા તમે વાળ કેવા હોય બાદ
હોય વાર એવા હોય સાડી પહેરે રીત પછી કાનની બુટ્ટી બી થોડી અલગ પડતી હોય એમની પહેરેલી
હમ્મ સાચી વાત છે પણ ચાલે એમ એ લોકોંમાં સોનું બહુ પહેરે ખબર તમે એ લોકોને પહેરવે સારી તે લગ્ન કરે ને મેરેજ કરે ને ત્યારે જો એને સોનું બધું કેટલું બધું પહેરાયે એ લોકો
પાછુ ગીફટ માં બી આવતા હોય જો રિસપબ્લિક હોય તો એમની
સાચી વાત છે અને એ લોકોને ખબર નારેયળ લઈને આવે ખબર છે એ લોકોમાં મેરેજ કરો ને ત્યારે
એવું કઈક કેવાય
અને એ લોકો વધારે પેલું લુંગી વધારે પેરતા હોય
લુગી છે એનું કરજ બધું જ બતાવે કે પછી સ્ત્રીઓ તાળી પરેલું એટલી સરસ આમ
હા.
કેવું સરીર ઢંગ એમ બાકી તમે તારે બોલીવુડમાં જુઓ ને તે ઉપરથી ફીચર જોઈને કોઈના ચારો ખરાબ થાય કે કઈ બીજી પ્રવૃતિ ખરાબ થવી પડતી એવું બધું વધારે
હમ્મ મજા નહી આવતી આ બઉ એટલે તો હું કઉ છું સાઉથ ના મૂવી જોયા આગળ પડે અને એવો જ તો બધા જોય તો તમે બધી સાડીઓમાં જ હોય લેડીસો
હીરો હિરોઈન હોય ને અંદર બતાવી દઈશો બી હોય તો આપડે એમના સાથે એમ શું કે આમ થોડા ધોયા લાગેલા હોય તમે ફેમેલી હારે બી જોઈ શકો એટલે થોડા રાખેલા હોય.
યશ હાચું વાત છે. કે આપણે એને જોઈ શકીએ ફેમિલી જોડે લાગાવી ને મુવી તો એને આપડણે જોઈ શકાય બધા મળીને એવી બધી હોય સાચી વાત છે.
માટે જવા દો શું કરતો હોય ને શું નહી
પૈસા કરવા માટે હું કરતા હ કે હું નહી ખાલી તમે આમ જોઓ તો ખાલી ફિલ્મ સિટી લોકોએ બનાયલી હોયને એટલે એમાં કે એવું આખું પિક્ચર બનાવીને શૂટિંગ કરીને પૂરું થઈ જાય
એમાં કાતો સવાદે ના હોય તો જવા જોતી જ નહી આવા આપડા વાળા વિચાર હોય તો જતી જ નહી. એ તો નહી કરે પૈસા વેસ્ટ કરવા હમણાં ધૂરંધર આવ્યું હતું એ જોયું તું ખાલી એ સારું હતું એટલે
ના બધી કે બધા હીરો હિરોઈન ગમે એ પેલો વધારે ગમી ગયો ફેમસ થયો એટલે હમ્મ. હવે બધા તો ફેંકી જ ગયા છે હવે.
સાચી વાત, પેલો કેવ જગશે કરના.
આક્ષેપ મા ટ્રેન્ડિંગમાં ચાલે એની મુવી સમજ થોડી સારી જોવાલાયક બી હોય મન તો અક્ષ મને જોઈ ગમે બોલીવુડ
મને બી અક્ષય કુમાર જ ગમે હાચી વાત બાકી તો એક
હોય જોયા લાયક હોયલા બીજા જો તો બસ બધું ફેકમ ફેક કરતા એવું લાગ્યું પછી.
હમણાં પેલું બિચાર આવે તો એ જવાની હુ તો જોવા જ નહી ગઈ એ ના જોયું, કોકેલા ના જોયું. ભાઈ બેન કે ચલ ભાઈ, હા. મારી ફ્રેન કે કે ચાલ મે કીધું જ ભાઈ હું નહી જાઉં કારણ કે પેલા કોકટેલમાં અવાજ નતો ના આમાં શું અવાજ આવવાનો હોય કીધો.
ખાલી પીલી.
હાએ છે, પેલી હતી ને હા આમાં પેલી હતી પેલી પુષ્પા વાળી અને પેલી કીર્તિ હસન.
હમ્મ હમ્મ મને.
શું?
એરે પાસે સાહિત્ય ભૂલીદે એને.
આ આ તારેક મહેતાએ બહુ ખેંચ ખેચ કરે છે, હવે કોઈ રીતના હવેતો કેમકે, જેઠાલાલ નીકળવાનો છે, ખબર નહીં હવે.
ના એનું થોડો કેવુંકે ટાઈમ ઓછો કરી દીધો છે, બીજી એક ફેમિલીમાં નવી એડ કરીને. એ પછીએ લોક લોકોને વધારે પબ્લિક પરથી આકર્ષિત કરવા માટે જેઠાલાલને થોડું હોયને થોડા ઓછા કરે એમ.
એવું છે હા એટલે એટલે નીકળે છે, હેને?
હા.
હા, મેતો કેમ આ તો કેમ ઓછો નીકળે છે. અને પેલું આ લોકો એના કરતા દયાને લઈદી હતી, કાતો પેલો પોપટલાલના મેરેજ કરી દેવા જોઈએ નહીં.
અરે એટલે આખું કેવું વળાંક આખું બદલાય જાય, એમ.
હા, એજને બાકી પેલાજે જોજો અત્યારે કરતા પે દયા હતી ને ત્યારને બહુ મજા આવતી હતી.
જેમ તમે જૂના જૂના ભાગ જોવો નેતો એમ લાગશે બાકી જોઈને અત્યારે તો બધું કેવું ખાવાથી બધું મીરી ફીગર જેવું થઈ ગઈ.
હા, પણ પેલા જેવું મજા નહીં આવતી એમ ધીરે ધીરે આવી એમ કીધું આ બધા જેઠાલાલ નીકળી જશે તોશું મજા આવશે. એકતો દયા નથી, તો એમાં મજા તો ઓછી થઈ ગઈ છે, અને પાછળ તો માણ માણ ખેંચી ખેંચી ને આટલી ખેંચાડી અને અત્યારે આવી નયાજ તો રહેશે તો શું ફાયદો શું મજા આવશે નહીં?
ઘરેથી પછી.
શું?
મેન કેરેક્ટર હોયજ ગણવામાં આવ
એમેં એજ ને જેઠાલાલ છે એટલેતો જોય છે બધા. એજ ને તકલીફ હોત તી મેરે કો તકલીફ હોતા હે તકલીફ નહીં. એને ઈંગ્લિશ બોલતાના આવડે ને એવો.
હા. ખાધું સરસ છે, પેલા હા બતામા બતાય તો કેવું આમ કોમેડી બીહો થીર થઈ ગયો હોય એવું લાગે ફજ.
હાએ લોકોને હવે કશું છે, જ નહીં બતાવવા માટે સાચું કહું હવે એનું આ દુકાનનું નાખ કંઈ દીધું દુકાન નું ખેંચ ખેંચ કરે છે, દુકાને સીલ કરી દીધી આતે. પછી કંઈને કંઈ પછી બાઘાનું બતાવતા હતા, બાઘાન બાવરીનું હવે આપશે હવે, થોડું કંઈક ટાઇમપાસ કરશે, ને પાછું કંઈક નવો ઉભો કરશે.
એવી કે બધી સ્ક્રિપ્ટો એવીજ ચાલશે હવે.
હું એને કરતા બંધ કરી દેવા આગળ પડે નહીં.?
એતો નાખ મેં કરક બધા નીકળવી જત જોડ્યા. કેવા સરસ સરસ પેલા હતા. હું.
બધા નીકળી જશે તો કોણ ચલાવશે એને, એજને,
હું,
હું છે, તમને યોગા કરવા ટાઈમ થઇ ગયો ખબર નઈ મેં અઠાવને ચાલુ રહ્યો હતું, પટલા વાગે. એંગયો,?
હમ
ઓકે ચાલો બાય બાય
હમ
હમ બ